પણરો
સરકારારે
સો ર હો
અલ ગાલ કરીાઢ દ છેું ગા સીખી છ
હ સીખીએ જીવન કે
જુ આપડે રહી જા હો
મમ્મી ક તોું કાલથી શીખવાદાર તલપ કે જોોડીવે
એથી કુમું હોય જ શીખવા લઈ જતા
ઓહ અલ કડગ તું તૈયાર ર મળલ્યાવા હું ગાડી શીખી સીધું હા
મેમ જ મેસેજ કરવાની બીજું ગાડી શીખી મેસેજ આવે એ અને જીતો છે અંદર ફોન ઉપર તો તું અમને ફરવા લઈ દેજો ગાડી લઈને
શીખ છે હ હછી પછી તો દર રવિવારે જ મોહિતજી ચુક્યા રહેશે ને એટલે
હમ
આપડે કલતા મમ્મી કીધું
બ
શકારા
બસ મે ઊંઘય હતા તો દાદી સેવો કરી
શને
હલી આપત છે ભડા માટે
હા
હ વા ફો્યાપરી બનાવું કે નહી
ના આવા કામું તો નને બનાવું હમણાં અતુલ નહીથી ડાયટ છું
તમ
મુજ બુખાર આયા હૈ
હમ લગભગ મોટી મમ્મી નાને જવાની કે કીકી ને મોટા પપ્પાને સેલન બધા આવ તો અ મોટી મમ્મી મોટી મમ્મી નતા બીજે બધા આવે તો ઇફેક્ટ સામાન ઉતારવા નતા મશીન બધું વિચાર દરવાજા તોું તે મુૂકવા તો બરોબર
કુળકુડા હણું
બધા તો કે મોટી મમ્ી સિવાય બધા
હમ
તો ગી ગ્યા તો મોટા પપ્પા સ્યાલ બધા
હા બે જણા તોય બીજા બધા છીએ વડે
હાા બસ એ કે સ ત ત વડા.
એ છે
બ શ હલો હેલો હેલો હેલો ઓભણ લ કઉ હલો. હેલો પ્રિન્સી. પ્રિન્સી. અરે બોલ કા. હેલો. પ્રિન્સી એટલે મારો ટાસ્ક વેસ્ટ જાય બોલો.